એમજ,
મજામાં. તમે કેમ છો?
કેમ છો?
હા, મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં શું કરો છો?
હા આજે જ ઘરે હેને હોમમેડ ઓ બનાવતી હતી, નાસ્તોતો યાદ આવી. કે ગૃહઉદ્યોગ માટે શું કરીતો ચાલ આપડે વાત કરીએ બંને.
હા સાચી વાત છે, ગૃહઉદ્યોગે બહુ સારી વસ્તુ છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. એ બહુ સારો ઉદ્યોગ છે, કે એને બાળકોને કે કોઈને છોડીને બહાર નથી જવું પડતું.
હા સાચી વાત છે, ઘરે બેઠા આ બધું કામ કરી શકે છે.
અચ્છા અને ગૃહ ઉદ્યોગ નો એક મોટો ફાયદો એ છે, એમાં આપણે ઓછી મોડી રોકવી પડતી હોય છે, એમાં આપણે વધારે રોકાણ નથી કરવું પડતું હોતું.
હાએ સાચી વાત છે, કેમ કે, આપડે બાર કામ કોઈ બિઝનેસ કરવું હોય કોઈ ધંધો કરવા જવું હોય. તો આપડે પેલા, લાખ રૂપિયાનો કે બે લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે આમાં તમે પાંચ હજાર કે બે હજારથી, કામ ચાલુ કરી શકીએ આપડે ઘરે,
હા, એ તમારી વાત એકદમ સાચી છે.
હા,
અને ગૃહોદ્યોગમાં સમય પણ ઘણો વધતો હોય છે,
હા અને ઘરે સારું બનાવતા હોય આપડે, તો સારું એવું વેચાણ પણ થતું હોય છે.
હા, એકદમ સાચી વાત છે, આપડે ગૃહજો કરીએ. તો બીજે કંઈ નોકરી ધંધા માટે આપડે આવા જવાનો ખર્ચ થતો હોય પૈસાને સમય ને બગડતું હોય. એ ઘરેથી જ કરતા હોય તોએ બચી જાય છે, એટલું એટલે આપને. કામમાં આવી જાય છે, બીજી જગ્યાએ એટલી રકમ.
હા, એ સાચું છે,
ખરેખર ગૃહઉધોગ એ સારો વિષય છે, સારું છે.
ના ગૃહઉદ્યોગ એક સ્ત્રી માટે સારું છે, સારું એ. કેમ કે, ઘરેમાં બેસીને ઘર સંભાળતા સંભાળતા બાળકોને સંભાળતા સંભાળતા. કામ કરી શકે અને પોતે એક આત્મનિર્ભર બની શકે છે.
હા અને એનો એક મોટો ફાયદો એ છે, કે તમે સ્વતંત્ર હોય તમે તમારા બોસ હોય. તમને કોઈ ઓર્ડર આપવા વાળું કે કોઈ તમને કે પ્રમાણે તમારે કરવું નથી પડતું. તમે જયારે ઈછો જે સમય ઈચ્છો એ સમયે તમે કામ કરી શકતા હોવ છો.
હા એ વાત સાચી છે. આપડે બાર પાર્ટ ટાઈમ નોકરી જતા હોય કે તો આપણે ટાઈમ સર ત્યાં જવું પડતું હોય. ટાઈમે એનું કામ પૂરું કરવું પડતું હોય એ આપડે ઘરે કામ કરતા હોઈએ. તો આપડે એમાં ગમે તે ટાઈમે આપડે કરી શકીએ માનો કે આપડણે રાત્રે જમીને ફ્રી થયા હોય તો બે કલાક દસ વાગે ફ્રી થયા તો બે કલાક બાર વાગ્યા સુધી આરામથી કામ કરી શકીએ.
એકદમ સાચી વાત છે અને આપે આજુબાજુમાં સ્ત્રીઓ હોય એને પણ આપણે નાની મોટી મદદ કરી શકતા હોઈએ છીએ.
હા અને બીજી વાત એ કે આપડા ઘરમાં ત્રણ ચાર સભ્યો એવા હોઈએ તો એ પણ આપને મદદ કરી શકતા હોઈએ.
હમ્મ હા એ તમારી વાત એકદમ સાચી છે એટલે ગૃહ ઉદ્યોગ છે ખાસ કરીને સ્ત્રીઓ માટે તો બહ સારું છે કે ઘર અને પરિવારને સંભાળતા સંભાળતા કઈ કમાણી કરી શકે છે પોતાના પગ પર ઉભી રહી શકે છે.
હા એ વાત સાચી છે.
હ ગહ ચોક ના આટલા બધા ફાયદા છે એમ એનું થોડું નુકસાન પણ છે આમ જોવા જઈએ તો
બરાબ છે.
આપડે જોઈએ કે મોટો કોઈ ઉદ્યોગ હોય તો એનો આપને જેટલો નખો મળતું હોય એટલ આપને ગૃહ ઉદ્યોગમાં એટલો નફો ન મળે. એના કરતા નફો આપડો ઓછોય એટલે એની કમાણી મર્યાદિત હોય
હા એ બરાબર છે.
બચ કોઈ બ
પણ એમાં એવું છે આ ત્યાંના સમયમાં તો ગૃહ ઉદ્યોગ કરતા કરતા તણ ઘણા બધા બહેનો એવા છે કે તને મોટું કારખાનું કંપની બનાવી નાખે છે આખી ગૃહ ઉદ્યોગમાં કે એ નીચે કોઈ પચાસ બનો એવા કામ કરતા હોય છે.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
તો એ પણ એક સારી વાત છે કે આપડે થોડું નાનું નાનુંષા ચાલુ કરીએ પછી આપણેે એમાંથી આગળ મોટું કરી શકીએ છીએ.
ના તમારી વાત શ થાય.
લે એવું છે પૈસા ન પેલા થોડું રોકાણ કરીએ આપડે. પછી આગળ આપડે થોડું મોટું પણ કરી શકતા હોય.
હા એ વાત સાચી છે બીજું એક એ પણ ખરું છે કે તમારે ગૃહ ઉદ્યોગ કરવું હોય. તો તમારે થોડું મોટું વ્યવસ્થિત ઘ કે એટલી જગ્યા હોય તો જ તમે કરી શકો છો જગ્યા ઓછી હોય. તો એ તમે નથી કરી શકતા એવું ઘણી વખત થતું હોય છે.
હા વગૃહ ઉદ્યોગમાં તો આપડણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ. કે જે કોઈ ભરત કામ નું કોઈ કરતા હોય કોઈ અથાણા પાપડ ન એવું બધું બનાવતો હોઈએ અગરબત્તી ન એવું બધું કોઈ બનાવતા હોઈએ હા
સાચી વાત છે હા અત્યારે જે લિજત પાપડ ન આવડું મોટું નામ છે એને પાંચ બહેનો જોડે મળીને ઘર થી જેમનું કામ ચાલુ કર્યું હતું ને અત્યારે છે કે ક્યાં સુધી પહોંચી ગયા છે
હા એનું કેટલી મોટી કંપની છે અત્યારે
સાચી વાત છે ગૃહોદ્યોગ માંથી આગળ કેમ આવું એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે આપ માટે
આપણે એના પર થોડું શીખવું જોઈએ કે આપડ એમાંથી આપડણે કઈ રીતે કમાઈ શકીએ
હા એકદમ સાચી વાત છે ત
હ અત્ય્યારે તો અ સરકારી યોજનાઓ પણ એટલી બધી બહાર પડતી હોય છે કે આપડે એમાંથી પણ ઘણા બધા લાભ લઈ શકીએ ત એ છે
સાચી વાત છે ગૃહ ઉદ્યોગ અને સ્ત્રીઓને આગળ વધવા માટે સરકાર પણ ઘણું કરતા હોય છે ઘણી બધી સબસીિડીઓ અને લોનને બધું આપતા હોય છે
હા સાચી વાત છે તો એમાં આપને અત્યારે સરકારી મેળાઓ બધા થતા હોય છે એમાં પણ આપણે ભાગ લઈ શકીએ છેએ આપડો ઘરે કોઈ વસ્તુ બનાવી હોય અરે આપડો એટલો ના ચાલતો હોય પણ આપડે ત્યાં બજારમાં વેચવા જઈ શકીએ
હા એકદમ સાચી વાત છે એટલે આમ જોઈએ તો સ્ત્રીઓ માટે ગૃહોદ્યોગે બહુ સારામાં સારો ટોપિક છે કામ કરવા માટેનું કે બારમાંથી જવું પડતું પોતાના બાળકોને ભણાવી અનેને ધ્યાન આપીને પોતાની રીતે આગળ વધી શકે છે
હા સાચી વાત છે ઘર સંભાળતા સંંભળતા પણ આટલું આપડ કરી શકીએીએ મ કે સાવ ઘરે નવરા બેઠા હોઈએ કોઈ આપ નોકરી ધંધો ન કરતા હોઈએ કમાવા ના જતા હોઈએ તો ખરે આપડે આટલું કરતા હોય તો એ સારું રેમ
એકદમ સાચી વાત છે આજકાલ તો ગણી સ્ત્રીઓ બહાર ન કરતા કરતા પણ એનામાં કોઈ ટેલેન્ટ હોય તો કેક બનાવવું કેવા નાના માટે ઓર્ડર લઈ ને ઘરેથી કામ કરતી હોય છે
હા એ વાત સાચી છે સટી અત્યારે મોટા ભાગના મોટા સિટીઓમાં અમદાવાદ જેવા જેમાં આ બધી વસ્તુઓ બહુ થતી હોય છે
હા કેક બનાવી છે કે કોઈ નાનું મોટું પરત ગૂથણ કરવું છે અને આજકાલ સ્ત્રીઓ ક્યાંય પાછી નથી પડતી એ ઘરે બેઠા બેઠા બધું કંઈક ને કંઈક પોતાની રીતે કર્યા કરતી હોય છેનેવું શીખતી હોય છે ને કંઈક ને કઈક કમાડીને આવક મત તોું એ ગોતી લીોલ છે
હા એ પોતાના પર નિર્ભર રહે છે એમ એમ કેવું નહી કે બીજાના પર કોઈ નિર્ભર એ પોતા રીતે સ્વનિર્ભર બની શકે છે કોઈ પણ કામ નાના મોટું કામ બેઠા બેઠા કોઈ કરતા જોઈએ છે અત તો ગામડામાં પણ બધા એવું બહુ કરતા હોય છે
સાચી વાત છે અત્યારે તો ઘણી બધી એવી બધી વસ્તુ પણ મળતી હોય છે કે ઘણી બધું આપને સગવત મળતી હોય છે ઘણી બધી કામો મળતા હોય છે એટલે એમાંને એમાં આગળ વધી શકાતું હોય છે
હા માનું કે દાખલા તરીકે આપડ સીવણ નું કામ હોય છે બાકી કોઈ આ બુટ્ટી બનાવતા હોય છે કોઈ હાર બનાવતા હોય કોઈક પગ ના કાન સાકર એવું બનાવતા હોઈએ અત્યારે આવું બધું નાના મોટું બહવ ચાલતું હોય છે
સાચી વાત છે હવે તો રક્ષા નોંધને આવશે એટલે ઘર ઘર બહેનો રાખ ખડીઓ બનાવાનું કામ કરતી હોય છે અને બા કામ હા બહાર થી કામ મળતું હોય ને ઘરે બેઠા આરામ થઈ જયારે ફ્રી સમય હોય ત્યારે કરી ને અમુક બે પાંચ હજાર પોતાના ઘર ખરચ પોતાના ખર્ચ માટેના પૈસા એ જાતે કમાઈ લેતી હોય છે
હા એ સાચી વાત છે
પણ એ ખરું છે કે ઘરથી જે લેડીસો કામ કરતી હોય એને ઘણી વખત ધ્યાન બે ધ્યાન થઈ જતું હોય છે કે ઘરે કોઈ મહેમાન આવી જાય કે બીજું કઈ કામ હોય તો એને પોતાનું કામ સાઈડમાં રાખીને પેલા મહેમાનોને કે ઘરને સંભાળવું પડતું હોય છે જયારે ઓફિસે જ હોય ત્યાં એનું કામ એ એના ટાઈમ પ્રમાણે પૂરું કરી લેતી હોય છે તેનું ફિક્સ સમયની અંદર એનું ફિક્સ કામ પૂરું થઈ જતું હોય છે
હા એ બરાબર છે પણ એ છે કે કોઈ બારે ના જઈ શકતા હોય તો બેઠા બેઠા એ કામ સારું છે એમ
હા એકદમ સાચી વાત છે જે ને નાના બાળકો છે કે વૃદ્ધ છે કે નોર્મલ ઉંમર વાળા લોકો હોય જે બહાર ન જઈ શકતા હોય પણ આ તો ચાલતા હોય સ્વાસ્થ્ય સારું હોય તો ઘરે બેઠા કંઈક ને કંઈક નાનું મોટું નાનું મોટું કર્યા કરતા હોય છે
એના થોડું કરવું એ સારું જ
એકદમ સાચી વાત છે આમ તો જોઈએ તો
પૈસા આપણને મળે આપડું શરીર સારું રે આપડે પોતે આત્મનિર્ભર બની શકીએ
સાચી વાત છે અત્યારે તો ઘણા લોકો બહાર થી નાની મોટું સાબુ બનાવવા ના ને એવા બી કરતા હોય છે બાકી ગ્લિસરિ હોમમેડ બધા અલગ અલગ સાબુને બનાવતા હોય છે જે ખરેખર બીજાને વેચે તો ઘરેથી બનાવેલું હોય એમાં કેમિકલ નું પ્રમાણ ન હોય તો એ બી જા માટે પણ સારું છે એટલે પોતાની સાથે બીજાને પણ ફાયદો થાય છે
હા એ વાત સાચી છે અને અત્યારે તો આ સમયમાં કેવું છે અત્યારે બહાર ની વસ્તુ લેતા માણસ છે ને બહુ ડરે છે કેમ કે તેમાં કેમિકલ્સ એવા હોય છે કોઈ ખરાબ તેલ વાળી ખાવાની કોઈ ચીજ બનાવતા હોય એમાં તો ખરાબ તેલ નું હોય કોઈ ખરાબ મસાલા હોઈએ છે તો આપડે ઘરેથી કોઈ ગૃહઉદ્યોગમાં કોઈ બનાવતા હોય અથાણા પાપડ તો આપડે પેલી એની એડવર્ટાઈઝ કરીશ કે આપડે પેલા કોઈ એક બેન લઈ ગયા હોય આપણી પાસેથી તો એ બીજા બેનને કેહેશે કે પેલા બેન જે ઘરે બનાવે છે સારું બનાવે છે તો એ આપડે પાસે લેવા આવશે
હા એકદમ સાચી વાત છે તમારી સાથે વાત કરીને મને ગૃહ ઉદ્યોગ ના ઘણા બધા ફાયદા મળ્યું કે કોઈને જરૂર હશે તો એને હું સમજાવીશ કે તમે આ વસ્તુ કરી શકો એ બહુ સારું એક કારણ છે ગૃહ્યોગ પૈસા કમાવાનો એક મોટો સ્ત્રોત છે આપણી પાસે
હા એ વાત સાચી છે
સારું ચાલો ત્યારે ફરી મળી એક નવા ટોપિક સાથે
હા સારું ચાલ